નમસ્તે
મારો અવાજ સંભળાય છે તમને?
હા, બોલો કેમ છો નમસ્તે.
મજામાં આજે આપણે વૃદ્ધ માતા પિતાની સંભાળ વિશે વાત કરીશું.
ઓ બહુ સરસ ટોપિક છે.
આજકાલ જીવન બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે, દરેક વ્યક્તિ પોતાના કામ જવાબદારીઓ અને સપનાઓમાં વ્યસ્ત થઈ ગઈ છે, આવા સમયમાં વૃદ્ધ માતા પિતાની સંભાળનો વિષય ઘણી વાર ચર્ચામાં આવે છે, કેટલાક લોકો માટે આ ફરજ છે, કેટલાક માટે એ લાગણીનો વિષય બની રહે છે.
સાચી વાત છે, એક તરફ એવું લાગે છે કે માતા પિતા આપણને ઉછીર્યા શીખવ્યા જીવન આપ્યું એટલે એટલે તેમની સેવા કરવી એ આપણી ફરજ છે. ફરજના આ અ ભાવથી ઘણા લોકો પોતાના માતા પિતા ને સંભાળ રાખે છે, તેઓ સમય કાઢે છે, દવાઓ ખોરાક અને આરામની ચિંતા કરે છે. આ બધું કરતી વખતથી મનમાં એક જવાબદારી નો ભાવ હોય છે, કે આ કરવું જ જોઈએ,
બીજી તરફ લાગણીઓ, પાછો વધારે ઊંડો અને સચ્ચો લાગે છે, જય્યારે કોઈ વ્યક્તિ પોતાના વૃદ્ધ માતા પિતાની સંભાળ પ્રેમથી કરે છે, ત્યારે તેમાં કોઈ બાછછોડ નથી, તેમાં કંટાળો નથી, કે બોજ નથી માત્ર પ્રેમ અને આદર હોય છે, આવા લોકો લોકો માટે માતા પિતા માત્ર જવાબદારી નથી, પરંતુ જીવનનો સૌથી મહત્વનો ભાગ હોય છે,
વાત છે, સમય બદલાતા કુટુંબ પ્ર પ્રણાલી માં પણ બદલાવ આવે છે. સાય કુટુંબ ની જગ્યા એ નાના કુટુંબ વધી રહ્યા છે, આ કારણે ઘણા વૃદ્ધ માતા પિતા એકલા રહેવા મજબૂર બને છે, કેટલાક લોકો તેમને વૃદ્ધાશ્રમ માં મોકલે છે, કારણ કે તેઓ માને છે, કે ત્યાં વધુ સારી સંભાળ મળશે, પરંતુ હૃદયની અંદર ક્યાંક એક ખાલી પાડું રહી જાય છે,
કેટલાક લોકો માટે આ પરિસ્થિતિ ખુબ જ કઠિન બની જાય છે, એક ત્યારેક પોતાની નોકરી સંતાનો ઘણી જવાબદારીઓ છે, બીજી તરફ માતા પિતાની સેવા કરવાની ઈચ્છા છે, આ સંતુલન જાળવું સરળ નથી, પરંતુ જયારે લાગણી પ્રબળ હોય છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ રીતે સમય કાઢી લે છે
સાચી વાત. વૃદ્ધ માતા પિતા માટે સૌથી મહત્વનું શું છે? તે સમજવું ખુબ જ જરૂરી છે, તેમને વધારે પૈસા કે સુવિધાઓ નથી જોઈતી, પરંતુ પ્રેમ ધ્યાન અને સાથ જોઈએ છે, તેઓ ઈચ્છે છે કે કોઈ તેમની સાથે વાત કરે, તેમની વાત સાંભળે તેમને મહત્વ આપી આ નાની નાની બાબતો તેમને ખુશ રાખી છે.
ફરજ અને લાગણી વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ થાય છે, ફરજમાં કામ થાય છે. પરંતુ લા લાગણીમાં, ફરજમાં સમય આપવામાં આવે છે. પરંતુ લાગણીમાં સમય જોવામાં આવે છે. ફરજમાં કરવું પડે છે. પરંતુ લાગણી માં સ્વાભાવિક રીતે થાય છે.
ક્યારેક તો એવું પણ બની છે કે શરૂઆતમાં ફરજ તરીકે શરૂ કરેલું કામ ધીમે ધીમે લાગણી માં બદલાઈ જાય છે. જય્યારે વકતિ વ્યક્તિ પોતાના માતા પિતાની સાથે સમય વિતાવે છે. તેમની જરૂરિયાતો સમજે છે, ત્યારે એક નવો સંબંધ વિકસે છે. આ સંબંધ વધુ ગઢ અને સચ્ચો બને છે.
સમાજમાં પણ આ વિષય પર જાગૃતિ વધવાની જરૂર છે. લોકો સમજવા જોઈએ, કે વૃદ્ધ માતા પિતા ની સંભાળ માત્ર વ્યક્તિગત બાબત નથી. પરંતુ સામાજિક જવાબદારી પણ છે જો દરેક વ્યક્તિ પોતાના માતા પિતાની સંભળ પ્રેમથી રાખે તો સમાજ વધુ સવેદનશીલ અને મજબૂત બની શકે છે. કે
આખરી આ વાત એ છે એ ફરજ અને લાગણી બંનેનું પોતાનું મહત્વ છે. પરંતુ જો આ બંને સાથે આવી, તો સંબંધો વધુ સુંદર બની જાય છે. ફરત થી શરૂ થઈને ગણી સુધી પહોંચવું, એ જીવનની સાચી સફળતા કેવાય છે.
વૃદ્ધ માતા પિતાની સેવા કરવી એમા તો જવાબદારી નથી, તે જીવનનું એક અમૂલ્ય અવસર છે. આ બધા અવસરને પ્રેમ, આદર અને લાગણી સાથે સ્વીકારવામાં જો સાચી ખુશી છુપાયેલી છે.
સમય જતા સમજણ વધુ ઊંડી બનતી જાય છે. જીવનના અનેક અનુભવો માણસને અંદર થી બદ બદલતા રહી છે. બાળપણમાં જે માતા પિતાની સાથે નો સંબંધ માત્ર સંરક્ષણ અને માર્ગદર્શન સુધી મર્યાદિત હતું. તે વૃદ્ધાવસ્થામાં આવીને એક અલગ જ સ્વરૂપ લઈ લે છે. હવે તેઓને માર્ગદર્શન આપવાની તેમની કાળજી લેવાની ફરજ સંતાનો પર આવી પડી છે.
ઘણા વખત એવું જોવા મળે છે, કે વૃદ્ધ માતા પિતા પોતાના સંતાનોને તકલીફ ન થાય તે માટે પોતાની જરૂરિયાતો દબાવી દે છે. તેઓ પોતાના દુઃખ, દર્દને અંદર જ રાખે છે, બહારથી હસતા રહે છે, પરંતુ અંદર થી એકાંત નો અનુભવ કરતા હોય છે. આ એકાંત માત્ર શારીરિક નથી, પરંતુ ભાવનાક મક પણ હોય છે.
સાચી વાત છે, સુધી મા જો કોઈ સંતાન, સાચી લાગણી થી એમની પાસે બેસી, એમની વાતો સાંભળી તો તે ક્ષણો, તેમના માટે અમૂલ્ય બની જાય છે. અને આ ક્ષળોમાં તેઓને લાગે છે કે તેઓ હજુ પણ મહત્વપૂર્ણ છે. હજુ પણ કોઈને તેમની ચિંતા છે. આ ભાવના જ તેમને જીવંત રાખે છે.
ફરજ તરીકે, કરેલી સિવા, ઘણી વાર મર્યાદિત હોય છે. તેમાં, નિયમ હોય છે, સમય હોય છે. પરંતુ તેમાં આત્મીયાત ઓછું હોય છે. બીજી તરફ લાગણીઓથી કરેલી સેવા સ્વાભાવિક હોય છે, તેમાં સમયની મર્યાદાત નથી. તેમાં માત્ર જુનાણા જ હોય છે.
સાચી વાત છે, આધુનિક જીવનમાં ટેકનોલોજી વધી રહી છે. પરંતુ સંબંધમાં અંતર પણ વધી રહ્યું છે. લોકો, સોશિયલ મીડિયા પણ વ્યસ્ત રહી છે પરંતુ પોતાના ઘરના લોકો સાથે વા ત કરવા માટે સમય કાઢતા નથી. વૃદ્ધ માતા પિતા માટે આ અંતર વધુ પીડા દાયક બની શકી છે.
ઘણા ઘરોમાં, આવું પણ જોવા મળે છે. કે માતા પિતા સંતાનો સાથે રહે છે. પરંતુ, તેમ છતાં, એકલતા અનુભવે છે. કારણ કે શારીરિક નજીકતા હોવા છતાં ભાવનાત્મક જોડાણ ઓછું હોય છે. આ સ્થિતિમાં ફરજ તો પૂરી થાય છે. પરંતુ લાગણીનો અભાવ રહે છે.
જયારે લાગણી થી સેવા કરવામાં આવી છે ત્યારે નાની નાની બાબ બાબતો પણ મહત્વપૂર્ણ બની જાય છે. સાથે બેસી ને ચા પીવી, જૂના દિવસોની વાતો કરવી. હળવી હજી હસી મજાક કરવી, આ બધું જીવન ને સુંદર બનાવી છી. આ પણ પણો પૈસાથી ખરીદી શકાય તેવી નથી.
સમયની સાથે એક સત્ય સ્પર્ષ થાય છે. કે જે પ્રેમ, આપણેે આપીએે છે. તે જ આપણને પાછો મળે છે. જે સંતાન પોતાના માતા પિતાની સેવા પ્રેમથી કરે છે તે પોતે પણ જીવનમાં શાંતિ અને સંતોષ અનુભવે છે. આ અંતરિક ખુશી કોઈ બહારની વસ્તુ થી નથી મળી શકતી.
સાચી વાત છે. ક્યારે જીવનમાં એક એવી પરિસ્થિતિ આવી છે જ્યાં બધું સંભાળવું મુશ્કેલ લાગે છે. પરંતુ આવા સમય સમયમાં જો લાગણી મજબૂત હોય તો દરેક સમસ્યા નો ઉકેલ મળી શકે છે. લાગણી માણસ ને શક્તિ આપે છે. ધીરજ આપે છે અને સાચો માર્ગ બતાવે છે.
વૃદ્ધ માતા પિતા માટે સૌથી મોટું આશ્રય, તેમના સંતાનો હોય છે. જયારે સંતાનો તેમની પાસે હોય છે ત્યારે તેઓને સુરક્ષા અને શાંતિ નો અનુભવ થાય છે આ વિશ્વાસ તેમના જીવનનો આધાર બને છે.
આખરી વાત એટલી છે. કે જીવનમાં સંબંધો નુ મહત્વ સૌથી વધારે છે. સ્વરાજ અને લાગડી બંને જરૂરી છે પરંતુ જો લાગડીનો અસસ જોડાય જાય તો સંબંધો વધુ મજબૂત બની જાય છે.
આજે આ સવાદમાં વાત કરીને વધુ શીખ મળી આપણને આપણેે આ ચર્ચા પર ફરી વાત કરીશું.
ચોક્કસ
આભાર
આભાર